હલો જય શ્રી કૃષ્ણ. કેમ છો?
હું પણ મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે જો આજે તો નહી કાલે છે ને હું મારા સ્કૂલના સમયના મિત્રથી મલી હતી. એટલે મારી બે બેનપણીઓ છે એ મારા થી મલવા ઘરે આવી હતી. અને હજી અમે ફરીથી એક વખત બાર ક્યાંક મલવાના છીએ. તો હું વિચાર કરતી હતી કે જો વર્ષો વીતી જાય પણ આપણે જયારે બાળપણમાં આપણા સાથે જે મિત્રો સાથે આપણે જે સમય ગુજાર્યો હોય, તે આપણા માટે કેટલો અનુકૂળ અને કેટલો મતલબ સારો મેં એ મતલબ અહેસાસ હોય છે નહીં?
તો ખૂબ સરસ વિષય થાય છે કે આપલા જબ છોટા-છોટા થયા તબ આપને બેનપન આમાં મિત્રોથી મિલવાનું બહોત સારું લાગે છે. સરસ-સરસ લાગે છે.
બિલકુલ. ક્યાં સમય જતો રહે છે ખબર જ નથી પડતી. અને વાતો તો તમે જુઓ, અહ ભલે આટલા વર્ષો વીતી ગયા હોય, તો પણ એવું લાગે છે કે એમના સાથે આપણે જેમ કાલે-કાલે જ અમે સાથે રહેતા હોઈએ ના એવું આમ અનુભવ થાય છે. કારણ કે આદતોથી આપણે ભરપૂર એકબીજાને બહુ સારી રીતે જાણતા હોઈએ છીએ, સ્કૂલ સમયમાં આપણે સાથે રહે સમય કા પસાર કર્યો હોય તો એકબીજાની જે આદતો હોય છ છે એનો આપણને સારી રીત તે આપણે એકબીજાને ઓળખતા હોઈએ છે. તો એના કારણે આપણે અ બહુ સારી રીતે હા. એમના શું ભાવ છે, શું કહેવાનો તરીકો છે, કાંઈક બદલાવ જ નથી લાગતો. અને મને એમ લાગે છે કે મિત્રતા છે ને એ જીવનમાં બહુ જ જરૂરી છે. અને સાચી મિત્રતા જો મલી રહે તો એક એવો અ રિશ્તો હોય છે એ અલગ જ કારણ કે જો આપણા માતા પિતા, ભાઈ બહેન બીજા બધા સગા સંબંધીઓ આપણનું બ્લડ રિલેશન હોય છે. પન મીત મિત્રતા એ આપણે આપણા પસ પસંદગીથી ચુનાવ કરીએ છી એનો
સાચી વાત કહો સો તમે મિત્રતા બહોત મેહત્વ રેવે છે આપની જે આપાય જિંદગીનો
બિલકુલ આપણા જીવનનો બહુ જ અહમનો હિસ્સ સો થઈ ગયો છે હવે તો
હમ હમ
મારા અ સ્કૂલ સમયના મિત્રોથી લઈને કોલેજ સમયના મિત્રો મિત્રોના ભાગ્યમાં હું બહુ જ લક્કી છું કારણ કે હું એકદમ જલ્દીથી કોઈના સાથે મિત્રતા કરતી નથી. અ મારી ટેવ નથી હું. શું બોલું છું પણ જયારે જો મારા એક વખત જે મિત્ર બની જાય એ આજીવન મતલબ અમારી મિત્રતાને જે અમારા સ્કૂલ નિશાળના જે મિત્રો હતા. એ લગભગ અમે પંદર વરસ થી એકબીજાને ઓળખીએ છીએ પંદ પંદર વર્ષથી પણ વધારે વીસ વરષ થઇ ગયા. અમારી મિત્રતાને અને જયારે અમે ભણતા હતા ત્યાર તે લઈ ભણતરના સમય થી લઈને અમા અમણાં સમય સુધી અમણાં પણ અમારી એકબીજાને કોઈ પણ જીવનમાં આપડે કોઈ એવો સ્ટેટસ પણ લગાવી નાખીએ ને દુઃખી નો તો તરત મિત્રો નો ફોન આવી જાય છે. કે ભઈ શું સમસ્યા છે બતાવ ભઈ તો મિત્રતા તો એ હોય.
બિલકુલ સાચી વાત કહો છો ત અહ જ્યારે દેખો ને આપણા જીવન મે થોડોક બી સમય કાઢીને મિત્રોને મિલનો બહુતથી જરૂરી થાય છે તો રિસ્તો ભી બન્યો રેવે ને.
બિલકુલ તો હું પણ અહ જયારે પણ અમદાવાદની મુલાકાત પર આવું છું મારા પિયરમાં એટલે મારું સાસરી આઈયાથી દૂર છે ઉદેપુર. તો પછી હું જયારે પણ અમદાવાદ મુલાકાત આવું છું ત્યારે મારા મિત્રોથીજ જરૂરથી મલુ છું ભલે થોડોક જ અમથો સમય કાઢું જો હું ના કાઢી શકું તો એ લોકો કાઢે. અને એ ના કાઢી શકે તો હું આમ એવી રીત તે એકબીજાને વાત કરીને અમારો એક મીટિંગ તો અમે ગોઠવીએ છીએ.
એ સાચી વાત કહો સો તમે.
અમણાં મારી જે અહ કોલેજની બેસ્ટ ફ્રેન્ડ છે સ્વાતી કરીને એ હમણાં નાથ દ્વારા ગયેલી છે. તો આજે જ અમારી ફોન પર વાત થઈ હતી. કે હું જ્યાં સુધી ત્યાંથી આવું નહી ત્યાં સુધી તારે અમદાવાદ મુ કીને જવાનું નથી ત્યાં જ રહેવાનું છે. એટલે હું મળું પછી જ તારે જવાનું છે.
સાચી વાત કહો સો તમે. મિત્રો લને ગુમવાનો બી ખૂબ ગમે છે ને
હા બિલકુલ મિત્રો લારે પણ હવે બધા એવું થઈ ગયું છે બધા પોતપોતાની જિમ્મેદારીઓમાં બહુ જ વ્યસ્ત થઈ ગયા છે એટલે. એટલો બહુ આપડે સમય કાઢીશ ક નથી એક તો હું પણ અહિયાં રહેતી નથી જ્યારે હું અહિયાયા આવઉું છું તો અહિયાં ના પણ મારા કેટલા બધા કામો હોય છે જે પેન્ડિંગ હોય છે એ બધા કામ કરીને પછી હું મિત્રોથી મળવાનું ગોઠવું છું તો એમાં આપણે ક્યાંક દૂર જવું આવું કે એવું બધું સેટ જ નથી થતું બહ જ ના સમય એકદમ પૂરતા સમય માટે અમે મળીએ છીએ બાકી મિત્રો સાથે ફરવાનું તો આનંદ જ અલગ હોય છે. પણ હવે એ ગોઠવણી કરવાવામાં બહ જ મુશ્કેલત પડે છે કારણ કે બધા પોતપોતાની જિમમેદારી ની સાથે છે એટલે આ થોડું આમથું મતલબ એવું પડી જાય છે કે કોશિશ કરીએ છ છે અમે ક્યાંક ને ક્યાંક એવું ક્યાંક જવાનું પ્લાન કર્યો હતો અમે અ બે ત્રણ મહિના પહેલા કે આ વખતે તે વેકેશન માં ક્યાંક મળીશું પણ આ નહી સક્સેસ નથી થતો એકદમ કારણ કે બધા પોતપોતાની જિમ્મેદારીઓમાં બહ જ વ્યસ્ છે.
સાચી વાત કહો શો તમે. નાની-મોટી મુશ્કેલીને મી મતલબ સમજ શકે છે.
બિલકુલ અને જો હમણાં તો અમે ત્યાંથી ઉદેપુરથી અહિયાં અમદાવાદમાં આવ્યા છીએ. અને અહીયા આવ્યા એટલે શાસ્ત્રીમાં અને મારા પિયર પક્ષમાં પણ બે બીજી મૃત્યુ થઈ ગઈ છે. તો હવે ત્યાં પાછુ જલ્દી જાવાનું, બેસવાનું, તો એક પછી એક આપડે સગા-સંબંધીઓની થી લઈને આપડી જે જિમ્મેદારીઓ હોય એ હોય જ એટલે મિત્રતાવાળો રિલેશન એવો છે કે બધી અ કેહે છે ને કે શું જીવનમાં શું ઘટનાઓ થાય ની થાય એ બધું થોડું એ સમજે છે કે ના એવું બધા ઇન્સિડેન્ટ સમજવા સમજે છે એ જ મિત્રતા કહેવાય. એકબીજાની પરિસ્થિતિનું જો જ્ઞાન ના હોય સમજ ના હોય તો પછી એવી મિત્રતા શું કામની
સાચી વાત કો તમે કોઈ એક દૂસ દૂજાને સમજી શકે છે ને તોય અચ્છી મિત્રતા હોય છે. વાત જો ને સમજ શકે વો તોડી ને હોવે. જો એક-દૂસરાને આમને અપની અ નીચું દિખાવાર કોશિશ કરે વો થોડી મિત્રતા કહેવાય
બિલકુલ મિત્રતાનો ચુનાવ આપડે બહુ જ સારી રીતે સરખી રીતે કરી મતલબ વિચારીને કરવું જોઈએ. કારણ કે અ જો કોઈ પણ ઘટના કોઈ પણ સમય એવો હોય અ કે આપડને એની પરિસ્થિતિનું જ્ઞાન ના હોય અને આપડે એના ઉપર આ બધા પ્રકારના જે આજકાલની મિત્રતા નથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વાળી કે બધી એમાં અમથા કેટલાય મિત્રો હોય પણ એક મિત્ર પણ એવો નથી કે જેને આપડે આપડા મનની વાત કઈ શકીએ એટલે એ મિત્રતા ખાલી નંબર એ સ્ક્રોલ એટલી સોશિયલ મીડિયાવાળી મિત્રતા કેહેવાય એને એવી ની. પણ એવી મિત્રતા હોવી જોઈએ કે એકબીજાની પરિસ્થિતિને સમજે અ આપડને એને કોઈ સફાઈ ના આપવી પડે કે આના માટે એવું થઈ ગયું. એના માટે જાતે જ બધી વા વસ્તુઓ સમજી શકે છે એમ.
બિલકુલ. ઓર સફાઈ આપ આપની આપનો સ્ટેટસ ખરાબ કરનો વો સારું નથી ને.
બિલકુલ. હન સફાઈ આપીને પછી મિત્રતા નિભાવી, એ કોઈ જરૂરી નથી. એ તો જબરદસ્તી નો સોદો થઈ જાય. એ સોદો ના પરવડે. આપડે જો એકબીજાના સાચા મિત્રો હોઈએ, તો બધાની શું અ પરિસ્થિતિ કે એનું શું અ સ્થિતિ ચાલી રહી છે, એ આપડે સમજી શકીએ અત્યારે.
સાચી વાત છે. ઓર યાદગાર દેખો મતલબ શણ ભર થોડેક ટાઈમ કે વેવે તો ભી વો જીવન રે સાથે રેવે છે.
બિલકુલ. યાદો હન અ એટલે જો હન એક સાચી મિત્રતા સાચા સંબંધ હોય. એ ભલે અ આપડે કેટલે આપડે થોડા સમય માટે જ પૂરતા મલતા હોય આપડે જો બધાને પોત-પોતાના જીવનમાં બધાની જિમ્મેદારીઓને કામ હોય છે. તો એટલો સમય કોઈને મલતો નથી હવે તો. પહેલાની જેમ સાથે ભણવાનું, સાથે રહેવાનું એ બધું તો હવે અવસર નથી. પણ તો પણ જેટલા સમય માટે આપડે મલીએ, એટલા સમય માટે આપડે એકબીજાના સારા વિચારોને અ સારી અમ ભાવનાઓને સમજીએ અને એકબીજા માટે સારી ભાવનાઓ રાખીએ. તો એ આપડા માટે લાંબા સમય માટે યાદગાર થઈ રહે છે.
સાચી વાત કોશો તમે. ઓર મુશ્કિલોરો મતલબ મુશ્કલો મે ભી સાથ ઓર દેવે સુંદર યાદવ બન બનવી જાય છે કે શે ને બનારસ
બિલકુલ! એ મિત્રતા એવી ને કે જો મુશ્કેલોમાં પણ સાથ આપે તો આપડે એને ક્યારેયક ભૂલાય નહી શકીએ. આમ કેવાય છે કે જે સારા પલોમાં સાથે રહે એવા તો કેટલાય બધા હશે. પણ જે મુશ કિલ ઘડીઓમાં સાથે રે એ જ સાચો મિત્ર કહેવાય.
પણ મિત્રોએ સાથે બીતાવેલો પલ મન સમય બી કતરો સાચો હોવે છે.
બિલકુલ. ચાલો આ તો મિત્રતા તો એવો વિષય છે કે જેના માટે આપડે ભલે કેટલું પણ બોલીએ, કેટલી પણ વાતો કરીએ તો ઓછી જ પડે છે. તો તમે તમારા ખ્યાલ રાખજો. અને .
જય શ્રી ક્રિષ્ના.